હેલો‌.
હેલો.
હેલો.
મારો અવાજ સંભળાય છે તમને?
હા, હા.
શું કરો છો?
કઈ નહી, જસ બેઠાનો તમે.
કઈ નહી, અમે જસ્ટ જમીને બેઠા હતા, તમે શું કર હતા બેઠા હતા?
હા.
તો હું તમને એક ટોપિક ડિસ્કસ કરાવું આજે.
હા, હા, કરાવો.
તો આપણે સોશિયલ મીડિયા બારામાં કરશું, આજે ટોપિક ડિસ્કસ સોશિયલ મીડિયા ફાયદાકારક છે કે, નુકસાનકારક છે? એની આપે, વધુ માહિતી મેળવશું.
હા.
તો તમારા. અ હિસાબે સોશિયલ મીડિયા ફાયદાકારક છે કે, નુકસાનકારક છે?
એમ જોવા જઈ તો, એ ફાયદાકારક પણ છે ને, એમ જોવા જાય તો એ તો નુકસાનદારક પણ છે.
હા, એ તમારી વાત બિલકુલ સાચી કે, સોશિયલ મીડિયાના બે પ્રકાર હોય છે, એ એક પ્રકાર ફાયદાકારક બી હોય છે, અને બીજો પ્રકાર કાર કે નુકસાનકારક ભી હોય છે, અરે અગર આપે. સારી રીતે ઉપયોગ કરી તો, એ આપણા માટે બહુ ફાયદાકારક છે, અને અગર આપે. ખોટી જગ્યા કે ઉપયોગ કરી તો, તે આપણા માટે ખુબ નુકસાનકારક બની શકે છે. અને આજકાલના બાળકો તો, સોશિયલ મીડિયા પાછળ કેટલા દોડી રહ્યા છે. સોશિયલ મીડિયાનો ક્રેઝ તો બહુ જ વધી રહ્યો છે.
હા, એને આપણે જોઈ શકીએ છીએ કે, ઇન્સ્ટાગ્રામ સ્નેપ ચેટ ફેસબુક, વોટ્સએપ. એ બધા પછળ તો વિદ્યાર્થીઓ કેટલા ફરે છે, જેના લીધે આપણે જોઈ શકી. કે બધું એ ખરાબ છે, એમના માટે.
હા, એ બી છે, કેમ કે સોશિયલ મીડિયા થી ઘણું બધું ખરાબ, ખરાબ વસ્તુ બી સોશિયલ મીડિયા માં શીખવા મળે છે, અગર નાના-નાના બાળકો તે સોશિયલ મીડિયા યુઝ કરતા હોય. અને તે તે વસ્તુ જોઈ જાય, તો એના માટે એ નુકસાન. કારક બની જાય છે, કેમ કે નાની ઉંમર માં જ એ ખરાબ વસ્તુ શીખી જાય છે. તો એના માટે નુકસાન બની શકે છે, અને જો બાળકો સોશિયલ મીડિયા ને, સારી રીતે ઉપયોગ કરે, જેમ કે ઇન્સ્ટામાં કે, કોઈ જગ્યા એવી બી રીલ્સ આવે છે કે, જેનાથી આપણે ઉપયોગકારી હોય છે, જેમ કે કોઈ ઇન્ટર્નશીપ નોલેજ, નોલેજેબલ કે, એવી કોઈ રીલ્સ આવે છે, એ આઈ પારામાં કે તો એ બાળકો માટે ફાયદાકારક ભી બની શકે છે. અને સોશિયલ મીડિયા એવું નહી કે, નહી જોવું યુઝ કરવાનું, યુઝ કરી શકાય બટ. આપને આપડા લિમિટ હોવી જોઈએ, કે કેટલો આપને ફાયદો થશે, કેટલો આપને યુઝ કરવું જોઈએ.
હા, એ બી છે ને, આપડણે યુટ્યુબમાં બી જોઈ શકીએ છીએ, કે આપણેે એને ભણવા બાબતે તો એ આપણા માટે સારું છે.
ને આપડે ઓમ તો વિડીયોસ આજુબજુ ના ફતુ ને, એમ જોઈ તો એમ તોય. તરફથી નુકસાનદારક પણ છે.
હા, એ બીજ છે કેમ કે આપે, હવે ભણવા માટે બી સોશિયલ મીડિયા નો ઉપયોગ કરી શકીએ છીએ. અને ખાલી મનોરંજન માટે બી ઘણા બાળકો સોશિયલ મીડિયા વાપરે છે, જેમ કે છે, આપણા પાસે એક મુર્દો છે, સ્નેપચેટ તો સ્નેપચેટમાં તો કોઈ આપણું આમ કામની વસ્તુ તો આવતી નથી, એ તો જસ્ટ એક મનોરંજન માટે જ હોય છે. ઈ પ્લેટફોર્મ ઉપર લોકો એકબીજા સાથે સ્નેપ સિક્રીસ કરીને બનાવે છે. એનાથી બધાને જાણકારી મળે છે કે, કોણ ક્યાં ફરે છે? કોણ શું કરે છે? એવું બધું. તો ઈ તો ખોટું જ છે, ઇ યુઝ કરવું, સોશિયલ મીડિયામાં સ્નેપચેટમાં. તો કોઈ યુઝ જ નથી, આપડો તો એ આપણા માટે નુકસાનકારક જ છે, અને કોક જગ્યાએ આપે સોશિયલ મીડિયામાં આપણા ફોટોઝ કે, અપલોડ કરી. તો એ ડેટા વાયરલ થવાના ભી સંભાવ ઘણા બધા હોય છે.
હા, એ બી છે. ને આપણે જોઈ શકીએ તો, આપણેે એનો ઓનલાઈન તો કેટલા બધા ક્લાસીસ બી જોઈન કરી શકીએ. જેમ કે એક્ઝામ્પલ કે, રાજારાની કોચિંગ ક્લાસ છે, જેનાથી આપડે શિવણ શીખી શકીએ, પાર્લર ના ક્લાસ છે, મેંદી ના ક્લાસ છે, એવા તો ઘણા બધા બધા એવા ફાયદા હોઈ શકે છે, સોશિયલ મીડિયાના, સોશિયલ મીડિયા ને જો સારી રીતે યુઝ કરવામાં આવે તો, એ ફાયદાકારક જ છે.
હા, એ તો તમારી વાત એક નંબર સાચી જ છે, કે સોશિયલ મીડિયા સારા ર રીતે યુઝ કરવામાં આવે તો, એ ફાયદાકારક છે. પણ એક સોશિયલ મીડિયા યુઝ કરવા માટે એક બાળકની એજ લિમિટ હોવી જોઈએ, જેમ કે આજકાલ જોવા જઈએ તો. આમ આઠમા, સાતમા કે, છઠ્ઠા ધોરણ માં ભણતા બાળકો બી પોતાના આ ઇન્સ્ટા, સ્નેપચેટ યા, ફેસબુક કે, ટ્વિટર કે એવું બધું છે. એનામાં પોતની આઈડી ખુલે છે, અથવા એના મા- બાપ ની આઈડી થી એવું લોગઇન કરે છે. તો એ લોકોને એ હમણાં થી ના કરવું જોઈએ, કેમ કે એની ઉંમર હમણાં તો ભણવાની છે. તો એક ભણવામાં જ ધ્યાન એનું હોવું જોઈએ. આ સોશિયલ મીડિયામાં અગર એ લોકો ધ્યાન આપે તો એ લોકો એક રીલ સ્ક્રોલ કરશે, એના જગ્યા અડધો કલાક બીજો રીલ સ્ક્રોલ કરવામાં નીકળે છે. તો એના માટે તો આ નુકસાનકારક જ છે. તો એ લોકો ને એનું ધ્યાન રાખવું જોઈએ, અને એના મા બાપ ને બી એ લોકો ન ધ્યાન રાખ વુ જોઈએ, કે એના બાળકોને સોશિયલ મીડિયા યુઝ કરવાથી ના પાડવી જોઈએ
હા એ તો તમારી વાત સો ટકા પણ અગર મા બાપ એમના આજ બારે જોબ કે કરતા હોય, ને ઘરમાં અગર એકલું બાળક રહે રહેતું હોય ને એના પાસે ફોન હોય તો એ તો જાહેર સી વાત કે પૂરો દિવસ એ સોશિયલ મીડિયા માં જ રહેશે પણ મેનો મુદ્દો એ છે કે કઈ રીતે એમને યુઝ કરે છે.
હા એ તમારી વાત બી સાચી છે કે એ કઈ રીતે યુઝ કરે છે. એ જોવાનું છે, પણ એક મા બાપ ચો લીમીટ રાખે બાળક ઉપર કે એક નજર રાખે તો બાળક તો નહી જ વાપરે એને બી એક બીક હશે, કે નહી આ આપણા માટે ખોટું છે. આપણે ના યુઝ કરવું જોઈએ અગર મા- બાપ જ એ લોકોને એકદમ છૂટ આપી દેશે તો, બાળક તો યુઝ કરવાનું જ છે. અને આ તેના માટે નુકસાનકારક બહુ જ બની જશે અને જે મોટા લોકો હોય છે. જેમ કે અઢાર પ્લસ ના વ્યક્તિઓ કે બાળકો હોય છે. તે સોશિયલ મીડિયા યુઝ કરે તો એમ સારું ચાલે કેમ કે એ લોકોને ખબર હોય કે કેવી રીતના શું હોય. આ દુનિયામાં શું ચાલી રહ્યું છે? કે શું સારું છે? શું ખરાબ જે એ લોકો પોતની જાતને સમજાવી શકે છે અને બાળકોને તો કઈ ખબર ના હોય, હજી એ એટલી ઉંમરમાં નથી કે એને બધું જાણકારી હોય હવે મોટા બાળકો ને આપડે જોવા જઈ તો મોટા બાળકોને તો એના મા- બાપ તો ના ના કહી શકે કે બેટા સારું નથી. કે આમ છે કે તેમ છે. એ તો ના બોલી શકે. એના માટે બાળકો મોટા બાળકો ને તો આપણે ના કહીએ કે સોશિયલ મીડ ડીયા એ લોકોને પોતાના જાત ઉપર લિમિટ હોવી જોઈએ કે કેટલું યુઝ કરવું અને કેટલું યુઝ ન કરવું
હા એ બી તમારી વાત સાચી ને આનમાં છોકરાઓ જયારે વધારે પડતું સોશિયલ મીડિયા યુઝ કરે ને નાની એજમાં એના પાછળ એના મા બાપનો હાથ હોય. એ પાછળ એની મા બાપ ની ભૂલ હોય કેમ કે એના મા બાપે એમને ફોન આપ્યો, એના લીધે જ એ લોકો શો સોશિયલ વાપરે છે. અગર એના મા બાપે એને ફોન આપ્યો જ ના હોત તો એ સોશિયલ મીડિયા ચાલુ કરવાનું તો વિચારી બી ના શકે
હા એ બીજ છે કે પેલા ભૂલ તો મા બાપ ની જ કહેવાય છે. કેમ કે નાની ઉંમરમાં જ એ લોકો ફોન લઈ આપે છે. એ ફોન ના લીધે આજકાલ તો કેટલા બધું ખરાબ ખરાબ બી ફોનમાં આવે છે. જેનાથી બાળક નાનું બાળક બી કો ખરાબ ખરાબ વસ્તુ બહુ જ શીખી જાય છે. તે એના માટે સારું ના કેવાય. અને મોટા બાળકો જેમ કે કોક બી ઓનલાઈન ક્લાસ હોય, મુર્દો એે એક લઈ કે ઓનલાઈન ક્લાસ ચાલુ રહે. એનચાલુ છે. અને એ એક નોટિફિકેશન આવે પૂરું ઈન્સ્ટા સ્ક્રોલ કરે, રીલ સ્ક્રોલ કરે એનામાં જ કલાક નીકાળી દે છે. અને આ ઓનલાઈન ક્લાસ એનું ધ્યાન હોતું નથી. એટલે એને ક્લાસમાં કઈ ખબર પડે નઈ, એના લીધે તેને બઉ નુકસાન થાય છે. અને કોક વાર જોવા જાય તો સોશિયલ મીડિયા માં બઉ સારી સારી એવી મોટિવેશનલ સ્પીકર્સ ની કે એવી કોઈ રીલ્સ આવે છે કે એમાંથી કોક બાળક જેમ કે પચાસ ટકા બાળક મોટીવેટ થઈને સારું પગલું ભરે છે અને સારા એવા સક્સેસ મલે છે એને. તો એ સારું બી હોય છે, કોક બાળકો માટે જે પોતાની જાતને ઓળખી શકે છે.
હા એ તમારી વાત તો એકસો દસ ટકા સાચી. અને ક્યારેક તો એવું એવું પણ બને કે અગર બાળક એના ફ્રેન્ડ સાથ જે રમવા જતું અને એના ફ્રેન્ડ્સ પાસે ફોન હોયને બાળક પાસે ના હોય તો ક્યારેક કે માં બાપ થી છુપાઈને બી ફોન વાપરતા હોય. ક્યારેક એના માંબાપથી છુપાઈને બી સોશિયલ મીડિયા વાપરતા હોય, જે બી એના માટે હાનિકારક છે. કેમ કે અગર માં બાપ ને ખબર પડે તો એ તો એને ટોકે ને કે ના તારે આમ નથી કરવાનું ડે બાળક છુપાઈ છુપાઈ ને કરતું હોય, તો મા બાપને બી ના ખબર હોય ને ત્યારે ચોરું ખોટા રસ્તા થઈ જાય એ પણ ખબર ના પડે.
હા એ બી છે, કેમકે આજકાલ તો બાળકના માઈન્ડસેટ જ ખબર નઈ કેવા થઈ જ ગયા છે. એ તો એ તો દેખા દેખી વધારે કરશે, કે આના પાસે આ છે તો મારા પાસે શું કમ નઈ. આ ઇન્સ્ટા યુઝ કરે છે, તો મારા મમ્મી પપ્પા મને કેમ ના પાડે છે. તો એના લીધે એને એના માઇન્ડસેટ એવો બની જાય, કે મારા મમ્મી પપ્પા મને કોઈ વાતમાં હા નથી પાડતા. એના લીધે માંબાપને કોઈક વખત નીચવટ લેવી પડે. અને એને માનવું પડે બાળકનું, તો તેથી બાળક સમજી નથ થી શકતું કે એ એના માટે જ કે છે કેમ કે એના માટે નુકસાનકારક છે. તે સમજી નહી શકે એટલે બાળકને કોકવા માતા પિતાને બાળકની વાત માનવી બી પડે છે, ના મંજૂરી હોય તો બી.
હા, એ તો તમારી વાત સાચી. અને ક્યારેક તો એવું બી બને કે અગર માં બાપ એની છોકરા માટે ખુશી માટે હા ભી કહી દે ને. તો બી એના માટે જ નુકસાન છે, ના કે તો બી એના માટે નુકસાન. કેમ કે હા કે તો ચોરું ઓમ વાપરે કે ના મારા પેરેન્ટસ છે હા કીધી ને બીજા ને કે કે મારા પેરેન્ટ જે હા કીધી, તને ના પાડી છે. મારા વાલીએ આમ કીધું તારા વાલી એ ના પાડી છે. તોઈ બીજા છોકરાઓને નીચું દેખાવાની કોશિસ માં લાગી જાય.
હા, એ તો ખોટું જ છે. પણ હવે આપે આ જનરેશનને સમજાવી તો નહી જ શકીએ સોશિયલ મીડિયા માટે કેમકે હવે એ લોકોને ખબર હોવી જોઈએ કે સોશિયલ મીડિયા કેટલું સારું છે એના માટે અને કેટલું ખરાબ છે. એને સારો રીતે ઉપયોગ કરવો જોઈએ સોશિયલ મીડિયા આનો નહી કે ખરાબ વસ્તુમાં કોઈ ઉપયોગ લેવો જોઈએ અગર એ સારો ઉપયોગ કરશે તો ખૂબ આગળ વધશે. અને જીવનમાં ખુબ સક્સેસ મલશે કે બહુ આગળ વધશે અગર ખરાબ ઉપયોગ કરશે તો એ લોકો નહી કરી શકે સારું એવું. ઠી ઠીક છે ચલો પછી વાત કરીએ આપે
હા ઠીક હે ઠીકે હે.